જય શ્રી કૃષ્ણ કેમ છો?
હા હું મજામાં છું તમે કેમ છો?
હા. એકદમ મજામા હો.
છોકરાઓને બધા સારા?
બસ બધા લોકો જલસા કરે જો અત્યારે વેકેશન છે એટલે શાંતિ છે, બાકી આપ આપ હાઉસ વાઈફ ક્યા શાંતિ.
તો ક્યા આપણને શું કઈ વેકેશન નહીં કોઈ છુટ્ટી નહીં, આપણે તો ત્રણસો ને પાંસઠ દિવસ ઓન ડ્યુટી રહેવાનું.
સાચી વાત છે આપણને શું કે હાઉસ વાઈફ થયા છી એટલે પૂરે પૂરી જવાબદારી ભગવાને દીધી આપણને નિભાવવાની. તેની
બિલકુલ, અમુક ઘણા લોકો મતલબ હાઉસવાઇફને છે ને બો, હું પોતે પણ હાઉસવાઈફ છું અને હું તો પ્રાઉડલી કહું છું કે હા હું એક હાઉસવાઈફ છું, કેમ કે જો ઘણા લોકો છે ને હાઉસવાઇફને એકદમ સિરિયસલી નથી લેતા, પણ હાઉસવાઇફ તો જો વગર પગારે, ત્રણસો ને પાંસઠ દિવસ, એક પણ પગારની ઉમીદ વગર કે એક પણ રજા વગર એ પોતાની જવાબ દારીયો નિભાવે છે, કે કોઈને શિકાયત નથી.
સાચી વાત છે.
એટલે હાઉસ વાઈફ બનવું એ કોઈ શરમ ની વાત નથી આપડે તો પ્રાઉડલી કેવું જોઈએ કે હા હું પણ એક હાઉસવાઈફ છું.
ફાયદા ઈ છે કે આપડી જ ઘરની જે આખા ઘરની જવાબદારી હોય છે એ ઘરમાંથી આપડે મ મકાન બનાવી દે છે મ મકાન આપડું સ્વર્ગ જેવું બનાવે છે. એ એક હાઉસ વાઈફ જ બનાવી શકે બાકી કોઈની તાકાત નથી. બનાવી શકે.
બિલકુલ સાચી વાત કરી તમે એક ઘરને એક સ્વર્ગ બનાવી દે છે એક જે હાઉસવાઈફ હોય છે તે. અને હાઉસવાઇફ બ મતલબ જે વર્કિગ વુ વુમન હોય હાઉસવાઈફ વુમન બને બંનેનું પોતાના ઘર પ્રત્યે કોન્ટ્રિબ્યુશન તો સેમ જ હોય છે. પણ કેટલાક લોકો એવા હોય છે ને કે હાઉસવાઈફ ને કઈ ગણતા જ નથી કોઈ પૂછે શું કરે છે હા એ તો કઈ નહી બસ હાઉસવાઈફ છે. કે એને ઘણી એને પેલું કંઈક કંઈ ઇમ્પોર્ટન્સ આપતા જ નથી.
સાચી વાત પણ એ ખબર નથી હોતી કે હાઉસ વા ન ક સવારની પાંચ વાગ્યા ઉઠીનેના બાર વાગ્યા સુી મારા કેવી રીતે મેન્ટન કરે છેી તમે ખાલી એક દિવસ જવાબદારી નિભાવો ને તો ખબર પડે વર્કિંગ વુમન છે સો ટકા તમે વર્ક કરો છો કામ કરો છો પૈસા લાવો છો સો ટકા સાચી વાત ધ્યાન તમે હાઉસવાઇફ તરીકે ઘરમાં આપો ને એ તમે વર્કિંગ વુમન તરીકે ઘરમાંનું આપી શકો
સાચી વાત છે તમે એક હાઉસવાઈફ જ એવી છે જે સવાર માં સૌ સથી પેલા એ ઉઠી જશે અને સૌથી લાસ્ટમાં એ શૂ છે પોતાના ઘરના બધા સભ્યોનો ધ્યાન રાખશે કોને શું ભાવે છે કોને શું ગમે છે એ બધી એ લોકોની પસંદ ના પસંદનું એ ધ્યાન રાખે છે અને ઘર તો સંભળે જ છે સાથે સાથે એ આપણે કેટલા સગા સંબંધીઓમાં બધા વ્યવહાર પણ હોય છે કે જે એને જોવાના હોય છે કોઈ લગ્ન પ્રસંગમાં કોને શું આપવું કોને ત્યાં ક્યાં જવું એ બધા બધાનું પણ એને ધ્યાન રાખવું હોય છે
બ વા છે હાઉસવાઈફ શું મતલબ એટલે અમુક લોકોને જેનું મહત્વ સમજાય ને એને જ સમજાય છે બા લોકોને એમ કે છે કે વર્ ન બમન કરે છે કામ એ પૈસા લાવે છે
પૈસા
ઘ પણ વર્કિંગ કર શ વર્ક કરે છે જે હાઉસ કામ વર્કિંગ વુમન કરે છે ઓફિસમાં જે કામ કરે એ ન દસ બારી હાઉસ વાઈફ જોશે વર્કિંગ વુમન જોશે કચરા પોતા કરે છે એ વર્કિંગ વુમન કરશે નહી કરે હ હ સાસુ સસરા ખરડા છે એ પથારી વસ્ છે એની સેવા કોણ કરશે.
કરી આપણે જો એ બધાનો. હિસાબ કરવા બેસીએ ને તો આ લોકો જે કહે છે ને તો એ લોકો. કે છે આપણો એટલું બધું આપણો જો પગાર થઈ જાય છે તમે કહો છો કે ઘરમાં આપણા વડીલો હોય છે તો એમની એ કેરટેકર બનીને સેવા કરે છે છોકરાઓને ભણાવવામાં એની ટ્યુશન ટીચર બની જાય છે કે છોકરું માંંદું હોય તો એની ડૉ. ડૉક્ટર બની જાય છે ઘરમાં રસોઈવાળી બની જાય આમ એટલે ગણાવવા જાય તો કેટલા છે તમે રસો રસોઈ. તમને ફ્રીની મળી જાય છે તમારા કપડાં વાસણ. બધું જ તમે એના જો આપડે બધું. બધા જ એની સેલરી જોડતા જાય તો તો મહિનાનો. હા.
નવદગા છે એક સ્ત્રી નવ રૂપ ધારણ કર્યા છે નવદગા કેહેવાય.
હું બ. બિલકુલ સાચી વાત છે. એટલે મને તો કોઈ પૂછે ને તો હું તો બિલકુલ હા. એટલે મને તો કોઈ પૂછે ને તો હું તો બિલકુલ શરમ ના અનુભવ હા હું પણ પેલા જોબ કરતી હતી. હું મારી ખુશીથી મારા પરિવાર પરિવાર માટે હું ટાઈમ આપી શકું એટલે હું મારી ખુશીથી મેં આ હાઉસવાઇફ બનવાનું ચૂઝ કર્યું છે મને કોઈ જોર જબરસ્તી નથી કરી, પણ હું તો એકદમ પ્રાઉડલી કઉ છું કે હા હું હાઉસવાઈફ છું, અને હવે તો પેલા શું કેહેવાય કાનૂને પણ હાઉસવાઈફને ખૂબ મહત્વ આપે છે એ એ પણ કહે છે કાનૂન પણ કહે છે કે હાઉસવાઈફનું કામ પણ એટલું જ મહત્વનું છે.
હા તમે કરી તો બતાવો કે, તમે શું કરો છો શું નહી કોની પ સ ન શું બનાવો શું નહી તમે. વર્કિંગ વુમન હશે એ સવારે એક તારું બધાની ર બનાવીને જતી રેશે, પન નહી જોવે કે ભ મારા સરના મારા હસબેન્ડ ને શું ખાવાનું છે મારા છોકરાઓ ને શું ખાવાનું મારા સાસુ સસરા ને શું ખ, એક શાક બનાવશે એક શાકમાં એ ચારે જણા ખાઈ લેશે, પણ જો હાઉસ વાઈફ ઘરે હશે એના સાસુ સસરા ને રીંગણાનેાક ખાવાની ઈચ્છા હશે તો રીંગણા બ દ એના છોકરા ને બટેટા નીાવાની ઈચ્છાશે બનાવી દેશે એના હસબન્ડને પનીરનૂ ખાવાની ઈચ્છાશે ઈ બનાવી. દેશે. એક હાઉસવાઈફ જ કરી શકે એક વર્કિંગ વુમન ના કરી શકે.
એના પોતાના મતલબ પરિવારનું જ ધ્યાન રાખતી હોય આ એમાં મતલબ મારા પરિવાર માટે હવે હું શું કરું એને કઈ વાનગીઓ એમને ભાવે છે બનાવીને આપું, શું કરવાથી મારો પરિવાર ખુશ રહે બસ એનું એક જ એ હોય છે. એનું ઘન શણગારવાનું. હા બસ. એ જો હોય છે.
અ હાઉસવાઈફ થવાથી તમને એવું નથી કે તમે હાઉસવાઈફ જો કમાતા નથી. થી તમે ઘરમાં ઈજ્જત કમાવો ને લાખ રૂપિયા કર કય વધારે ઈજ્જત છે.
સાચી વાત છે અને આપ પણે આપણા અ પ એક આપણા હસબન્ડની જે કમાણી હોય છે એને બી કેવી સાચવી પેલું સાચવીથી આપણે વાપરીએ છીએ કે બે પૈસાની બ બચત પણ આપણે કરીએ છીએ કે ગમે ત્યારે કંઈ પણ અણંધારી મુસીબત આપણે હાઉસવાઇફ ક કોઈ દિવસ ખાલી ના હોય એની જોડે પૈસા નીકળેજ.
બચત હજી કરી શકે બાકી તાકાત નથી કરી શકે કોઈ.
જે આપણેે તો ના કેટલી બધું આપે ઘરની થોડીક વસ્તુઓ કરકસ કરી કરીને કેસી તેલમાં પણ વસ્તુ લાવીને બચત બચત તો કરી લઈએ જ છે.
હ અ બીજું હાઉસવાઈફ થવાનો મતલબ એવું નથી કે તમે ખાલી ઘરના જ કામ કરો છો તમે બ દિ બધી રીતે બધી જગ્યાએ પોચી વરો એવા છો તમે અત્યારે તમે તમારા હસબન્ડે તમને ઘર આપ્યું ઘરને તમે સ્વર્ગ બનાવ્યું એમાં તમારા ઘરડા મા બાપ છે સાસુ સસરા છે બીજા બધા લોકો જોઈન્ટ ફેમિલી છે તમે બધા લોકોને મેન્ટેન કરીને એક જોઈન્ટ ફેમિલીમાં રહ્યો છો ને એ સૌથી મોટ મોટા મા મોટી બેસ્ટ તમારી હાઉસફ નો એવોર્ડ તમને મળવો છે કે ના તમે આજના જમાનામાં પણ એ બધા લોકોને એક કરીને રાખ
બિલકુલ સાચી વાત છે તમારી અને આપડે ઘરના કામની સાથે સાથે, આપડે હવે બહારના પણ કેટલા બધા કામ સાથ સાથે કરી લઈએ છીએ, જેમ કે બેંકના કામ છે, છોકરાઓને સ્કૂલમાં જવું છે, એ બધું બી આપડે ઘરનું કામ સાચવીને સાથે સાથે આપડે બહારના બી એવા ઘણા બધા કામો સાચવી શકીએ છીએ, એકદમ ઓલરાઉન્ડર છીએ આપડે
શકે, એ ખાલી જોબ જ કરી શકશે પણ આપડા જેવું કામ એ નઈ કરી શકે. જો એને એમ કેહેવામાં આવે કે આજે બાળકોની સ્કૂલમાં પી ટી એમ છે, તમે જઈ આવજો તો એ ની પહોંચી વળે. આપડે તો ઘરે રસોઈએ કરશી, ઘરનું કામ કરશ અને ટાઈમ સર પી ટી એમમાં પહોંચી જશે.
સાચી વાત છે, એક હાઉસવાઈફ જ કરી શકે છે, બીજું કોઈ ના કરે
બા તાકાત જ નથી કોઈ કરી શકે. તમે હાઉસ વાઈફને તમે એમ ક તું તો શું ખાલી ઘર ના ક ચાર કામ જ કરસ બાકી તારે કામ શું હોય છે, પણ અમે બધી જગ્યાએ પોહોંચી વળી છીએ. હાઉસવાઈફ નો મતલબ હાઉસવાઈફ કરતી હોય ને એને જ ખબર હોય કે ના કેવી રીતે મેન્ટેન કરે છે અને કોઈ રીતે એડજેસ્ટ કરીને બધી જગ્યાએ હાજરી આપે છે, ને ત્યારે હાઉસવાઈફની કિંમત વધી જાય છે.
હાઉસવાઈફ એક દિવસ પણ છુટ્ટી પર લઈ લેશે ને, તો તમારું ઘર તમારું જે રોજ જે સ્વર્ગ જે હું તમને ઘર મળે સાફ સુથરું એક એક દિવસમાં તમને વેર વિખેર વાળું મળી જશે કે
સાચી વાત છે, બરાબર છે તમારી વાત, સાચી છે, ના ના સાચી વાત છે. એટલેજ કે છેને હાઉસવાઈફ ની ઈજ્જત કરો, વેલ્યુ કરો, તો તમને સામે દસ ગણું મળશે. એ બધા માટે કરે છે, તો તમે ખાલી બે શબ્દો સારા બોલશો ને, હાઉસવાઈફ તમારા માટે ચાર શબ્દો આગળ કરી તમને દેસે અને તમારા માટે સ્વર્ગ છે ને એ ઉપરથી ઉતરીને નીચે ઘરમાં તમારું સ્વર્ગ બતાવશે તમે બસ આવ
સી વાત છે. સાચી વાત છે હાઉસ વાઈફ ને બીજું ક શું જ ના જોઈએ એને ખાલી બે પ્યાર ભરા બોલ જો કે કોઈ આવીને એમ બી પૂછશે ને કે હા કેમ છે તું? તારો દિવસ કેમ ગયો? તું સારી છે ને? એટલું બોલશે ને તો પણ એ ખુશ થઈ જશે.
ખુશ થઈ જશે એજ છે ને અને આજકાલ તો લેટેસ્ટ જમાનો એટલો થઈ ગયો છે ને કે તમે વાત જ ના પૂછો. અત્યારે કોઈ હાઉસવાઈફ થવા તૈયાર જ નથી થતા બધાને જોબ જ કરવી છે વર્કિંગ વુમન જ થવું છે હાઉસ વાઇફ કોણ કરે આ ચાર પૈસા હમણાં દઈ દીધાં જા પોછાવાળીને દઈ દીધા બે હજાર, વાસણવાળીને દઈ દીધા હજાર રૂપિયા, મશીનમાં કપડા ફરે છે, રસોઈ કરવા વાળી અત્યારે રેડીમેડ મળે જ છે સવાર થી સાંજ સુધી તમે રાખો ઘરમાં બધું રેડીમેડ મળે છે. પણ જે જે હાઉસવાઇફ તમને હાથે પોતાના હાથે બનાવીને ખવડાવે અને તમે કૂક પાસે કરાવોને એમાં આસમાન ધરતી નો ફરક છે.
મમતા છુપાયેલી હોય કેટલી પ્યારથી એ ખાવાનું બનાવે તો એ તમારા પેટને પણ લાગે.
લાગે. તમને એજ છે ને હાઉસવાઈફની કિંમત ત્યારે તમને જણાય કે ના ના પૈસા દેતા અત્યારે બધું મળી જ જાય છે. પણ જે હાઉસ વાઈફ તમને
કોઈ નઈ મળે એટલે આપડે તો કહેવાય ને હાઉસવાઈફ બનવા પેલું હાઉસવાઈફ છે એવું કોઈ શરમ નથી આવ.
ના ના પ્રાઉડ ફીલ કેય હું પણ હાઉસવાઈફ જ છું મને પણ એકદમ પ્રાઉડ ફીલ થઈ ના હું હાઉસવાઈફ છું હું બધા સાચવું છું અને બધાને સાચવીને જ રાખવાની છે એજ બનાવીને જ રાખવાની છે માળન મારે ક્યારેય તૂટવા નથી
તો ને એ તો આપણી જ ચોઈસ છે ને આપણે કોઈ જબરદસ્તી નથી આપણી ચોઈસથી જ આપણે હાઉસવાઈફ બન્યા એટલે એમાં કોઈ એ નથી હ... હા શાંતિ આ તો એવો ટોપિક છે ને આપણે કલાક સુધી વાત તો કરી શકશું મળીને કરશું ઓકે હા હા સારું હા, જય શ્રી કૃષ્ણ બાય